આ વખતે ધ્વજવંદ નો માહોલ કઈક અલગ જ હતો ને પેલા નાના બાળકો એ જે વંદે માતરમ ગાયું મારા રૂવાટા ઉઊભા થઈ ગયા
હો સાચી વાત છે દર વર્ષે છવ્વીસ જાનુઆરી આવે ને ત્યારે હવામાં એક અલગ જ ગર્વ અનુભવે છે પણ તને ખબર છે ઘણા લોકો હજુ પણ સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસ વચ્ચેની તફાવત ભૂલી જાય છે
હા એ તો છે જ પંદર ઓગસ્ટ આપણને આઝાદી મળી પણ આજે તો આપણું બંધારણ અમલમાં આવ્યું હતું ને મેં વાંચ્યું હતું કે આપણું બંધારણ દુનિયાનું સૌથી મોટું લિખિત બંધારણ છે
ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે અને તેની ટીમે બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસ મહેનત કરીને આ તૈયાર કર્યું હતું વિચાર કર આટલા વિવિધ ધરાવતા દેશને એક સૂત્રમાં બાંધ્યો કેટલો અઘરો હશે ને
હા તારી વાત એકદમ સાચી છે પણ શું તને નથી લાગતું કે આપણે ફક્ત છવ્વીસમી જાન્યુઆરી જ દેશભક્તિ બનાવી બનાવીએ છે કાલે રસ્તા પર પહેલા નાના પ્લાસ્ટ ચકના ઝંડા જોઈએ મને બુ દુઃખ થાય છે
તે બહુ ગંભીર મુદ્દો ઉપાડ્યો પ્રજાસતક નો સાચો અર્થ એ છે કે પ્રજાના હાથમાં છે જો આપણેે આપણી આસપાસ થઈ ન રાખી શકીિત તો જેમ કે ટ્રાફિક ના નિયમો ના પાડીએ તો આપણે બંધારણનુંું સન્માન નથી કર કરી રહ્યા હતા હકોની સાથે ફરજો પણ એટલે જ મહત્વનું છે
સાચી વાત છે મને તો પેલા દિલ દિલ્હીના પરેડ ટેબ્લો જોવાથી બહુ મજા છે એમની પરેડ તો બહુ જ સારી હોય આપણા ગુજરાતનો ટેબ્લો પણ દર વખતે કઈક નવું શીખવે છે
હા હા બે હજાર છવ્વીસ ચાલી રહ્યો હોય છે હવે આપણે ડિજિટલ ઇન્ડિયા અને સ્પેસ ટેકનોલોજી માં ક્યાંય આગળ નીકળી ગયા છીએ પણ ગરીબી અને શિક્ષણ જેવા પયાના પ્રશ્નો પણ હજુ કામ કરવાની જરૂર છે
છે કે જો આપણા જેવી યુવા પેઢી જાગૃત બને અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવે તો છવ્વીસ જાન્યુઆરીની ઉજવણી સાર્થક ગણાશે ચાલ આજે આપણે એક નિયમ લઈએ
કયો નિયમ
એ જ કે આપણે દેશ માટે કંઈક મોટું ન કરી શકીએ તો વાંધો નહી પણ એક જવાબદાર નાગરિક તરીકે આપણી નાની નાની ભૂલો સુધારશું કેમ કે કચરો ગમે ત્યાં નહીં ફેંકીએ કે પાણીનો બગાડ અટકાવીશું
સરસ વિચાર છે પ્રજાસત્તાક પર્વની આજ તો સાચી ભેટ છે ચાલ ત્યારે મોડું થાય છે ઘરે જઈને પરેડ નું લાઈવ પ્રસારન ફરી જોઈએ
ઓ મને વિચાર આવે છે કે આપણે બે હજાર છવ્વીસ છીએ છતાં શું આપણે દેશનું શિક્ષણ ખરેખર બદલા બદલાયું ડિગ્રી તો બધા પાસે છે પણ જ્ઞાન
તે બહુ સાચી નસ પકડી છે પ્રજાસત્તાક ભારત નો પાયો જ શિક્ષણ છે જો નાગરિકો જાગૃત નહી હોય તો લોકશાહી નબળી પડશે અત્યારે નવી શિક્ષણ નીતિ જેવી વસ્તુઓ આવી છે જે ગોખડ પટ્ટીને બદલે કૌશલ્ય પર ભાર મૂકે છે પણ ગામડાઓમાં હજુ પણ સંસાધનો ન અછત છે
હા મેં જોયું છે કે ઘણા બાળકો ભણવા માંગે છે આર્થીક સ્થિતિ નબળી હોય છે જો આપડે પ્રજા બસ તક દિન ની સાચી ઉ ઉજવણી કરવી હોય, તો આપણે એવા બાળકોને મદદ કરવી જોઈએ, કદાચ અઠવાડિયામાં એક તેમને ભણાવવો જોઈએ.
ચોક્કસ, અને તે આજની પરેડમાં જોયું, મહિલા સૈનિક અને પાયલોટ જે રીતે નેતૃત્વ કરી રહ્યા હતા, એ જોઈને ગર્વ થાય છે, કે ભારત હવે માત્ર પુરુષ પ્રધાન દેશ નથી રહ્યો.
સાચી વાત છે, બંધારણ આપણને સામાન હક આપ્યા જ હતા, પણ એ હક ભોગતા આપણને, દાયકાઓ લાગ્યા આજે સ્ત્રીઓ અવકાશ થી લઈને રમત ગમત સુધી દરેક ક્ષેત્રે તંત્રમાં, મોખરે છે.
પણ હજુ પણ સમાજમાં માનસ માનસિકતા બદલાવાની જરૂર છે, સશક્તિકરણ એટલે માત્ર નોકરી કરવી એવું નથી, પણ સ્ત્રી પોતાના નિર્ણય પોતે લઈ શકે છે એવી આઝાદી છે, ગ તંત્ર નો અર્થ જ એ છે કે દરેક વ્યક્તિ પછી, તે સ્ત્રી હોય કે પુરુષ, અને વિકાસની સમાન તક મળે છે એમને.
બરાબર છે શિક્ષણ અને સ્ત્રી સન્માન આ બે સંંતભો મજબૂત હશે તો ભારત, ટુ થાઉઝન્ડ ફોર્ટી વનમાં, સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનશે ચાલ આ ચર્ચા તો ત્રણ કલાક શું આખો દિવસ ચાલ ચાલે એવી છે.
હા હા પણ આ વિચારોને અમલમાં મુૂકવાય એ જ આપડો, મુખ્ય ધ્યેય હોવો જોઈએ.
હમ, આપણે દેશની પ્રગતિની તો વાત કરી પણ શું તને નથી લાગતું કે આ પ્રગતિની કિંમતી, આપણે પર્યાવરણ ચૂકવી રહ્યું છે. આજે માર્ચ મહિનો ચાલે છે અને ગરમી અત્યારથી જ વધવા લાગી છે.
બહુ સાચી વાત કહી, બંધારણમાં આપણે મૂળભૂત ફરજોમાં સ્પષ્ટ લખ્યું છે કે, પર્યાવરણનું રક્ષણ કરવું એ દરેક નાગરિકની જવાબદારી છે, આપણે રસ્તાઓ અને ઉદ્યોગો તો બનાવી પણ જો શુદ્ધ હવા અને પાણી નહી હોય તો આઝાદી નો અર્થ શું.
સાચું છે, પ્રજા દન પર, આપણે માત્ર ઝંડા લર લહેરાવીયએ એ પૂરતું નથી. પણ આપડણે ઓછામાં ઓછ એક વૃક્ષ વાવવું જોઈએ અથવા, પ્લાસ્ટિક નો ઉપયોગ બંધ કરવો જોઈએ. સાચો દેશ પ્રેમ એ જ છે, જે આવનારી પેઢીને સુરક્ષિત ધરતી આપે.
અને આ બધું પર પરિવર્તન લાવવા માટે યુવાઓને આગળ આવવું પડશે, અત્યારે બે હજાર છવ્વીસ માં પણ આપણે જોઈએ છીએ કે ઘણા યુવાનો, રાજકારણોનું તેનાથી દૂર રહે છે.
હા પણ જો સારા, અને ગણેલા ભણેલા યુવાનો રાજકારણમાં નહી જાય તો પરિવર્તન કેવી રીતે આવશે, લોકશાહી પ્રજા એટલે આપણે પોતાના માત્ર, રહીશું સુધી પાંચ વર્ષ સુધી બરાબર
હા બરાબર ગણતંત્ર નો જે છે કે સામાન્ય માણસ પણ સત્તામાં ભાગીદાર બની શકી યુવાનો પાસે નવી ટેકનોલોજી અને નવા વિચારો છે જો આપણે નીતિ નિયમો બનાવી ભાગ લેશું તો ભ્રષ્ટાચાર જેવી દૂર થાય છે.
ચોક્કસ આજે આ ત્રણ કલાકની લાંબી ચર્ચા પછી, મને સમજાયું કે પ્રજા પ્ર્રસ્તા દિન એ માત્ર, રજાનો દિવસ નથી પણ એ આત્મચિંતાનો દિવસ છે. આપણે આપણી કારકિર્દીની સાથે તે સાથે તે દેશ માટે, શું કરી શકે. કે એ વિચારવું છે.
ખુબ સરસ ચાલ હવે વિચારે તો આપડે આગળ બીજી વાતો કરીએ. કે આ બધું પ્લાસ્ટિક નો ઉપયોગ કે એવું બધું આપડે માણસોને સમજ મજાવી કે આવું બધું ના કરાય, કચરો ના ફેંકાય કે પ્લાસ્ટિક નો ઉપયોગ ઓછું બંધ જ કરી નાખે એવું
હા બરાબર છે તારી વાતે આપ આપણે સમજાવી શકીએ છે લોકોને કે તમે પ્લાસ્ટિક ના યુઝ ઓછા કરો જ્યાં સુધી બની શકે ત્યાં સુધી કાપડની થેલીઓ લઈને જાઓ કે તમે કઈ ગંદગી ના કરો, પાણીનો બચ બચાવ કરો. આપડે એવી રીતે લોક લોકોને અવેર કરી શકીએ છે.
હા એના થઈને તો પર્યાવરણ દૂષિત થાય કે પા અને પાણીનો બી આ બગાડ ઓછો ક કરશે તો આપણા માટે સારું એ. આગળ આગળ ભવિષ્યમાં પછી પાણીની બહુ જ પ્રોબ્લેમ થવાની છે.
હા એ તો તારી વાત તે એકદમ સાચી છે.
હવે વિચારવું તો બધાને પડે થોડુંક થોડુંક.
તો છે હવે વિચારીશું આપણેે કઈક આપણેે જ પહેલ કરીએ તો બધા પહેલ કરશે.
હા પેલ તો. કવિતા આપડે થી ચાલુ કરી એટલે તો આપે બીજ બીજાને કહી શકીએ ના તમે આમ ના કરો. એટલે તો આપણેે કહી શકીએ બીજાને એમ
હ એ સાચી વાત છે. આપણેે જ હવેથી આપણે પાણી નો બગાડ નહી કરીએ ના પ્લાસ્ટિક ની થેલીઓ યુઝ કરીએ. આપણે આપણે એ રીતે ચાલુ કરીશું અને આ આપડે જેટલા ને સમજાવી શક કેટલા લોકોને સમજાવીશું?
હુ હ પ્લાસ્ટિક નો તો ઉપયોગ માટે તો બહુ માણસોને કેહેવાની જરૂર છે આપને કે પ્લાસ્ટિક નો ઉપયોગ ઓછો ના જ ના બરાબર કરે આપણેે બી એમ નક્કી કરશું કે હવે આપડે બી પ્લાસ્ટિક નો ઉપયોગ નહી કરી કપડાની થેલીનો ઉપયોગ વધારે કરશો. એટલે એઈ બધું આપને બી ચલ ચલ પડે પેલું.
જ્યાં સુધી બની શકે ત્યાં સુ સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ ના જ કરો એટલું જ સારું કહેવાય. કેમ કે પ્લાસ્ટિક થી પ્લાસ્ટિક પણ હાનિકારક જ છે.
બહુ જ હાનિકારક છે, આપડે પ્લાસ્ટિક છે, કે પાણી કે કચરો જ્યાં ત્યાં ફેકવાનું કે કચરો બી ડસ્ટબિનમાં નાખવાનું કે એવું બધું આપણે જ બધું કરવાનું છે, ને.
હા એકદમ સાચી વાત. છે.
હવે બીજા કેમ બધા બરાબર
તું તું કે તું બરાબર સુ ને?
હા હા હું તો બરાબર છું હ.
બરાબર સારું ચાલ તો પછી મળ મળીએ આપણે કાલે
હહ હહ તો કાલે મળીએે ને તો હા હા
હા સારું ચલ
ચાર